હલો હા જય શ્રી કૃષ્ણ.
કૃષ્ણ.
કેમ છો?
બસ જોવ એકદમ મજા છે, બધું કિચન પરવા રહી ને ફ્રી થયા તો કીધુ લ લા લાવો તમારી સાથે થોડી વાર વાતો કરી લઈએ.
હા સારું કર્યું.
પિક્ચરનો શોખ કે નહીં મૂવી જોવા ગમે તમને? હા તો મને એમ થાય કે આજે આપણે થોડા
પિક્ચરો ની વાત તો કરશું હા હલો હા હા બોલો અવાજ નથી આવતો તમારો
હા તો આ આજે એમ વિચારું છું, કે આપડ થોડાક મનોરંજન માટે પિક્ચર ની વાત કરીયએ કે પેલા અ બ્લેક એન્ડ વ્હાઈટ પિક્ચર આવતા હતા ત્યારે બધા કેવું મનોર રંજન કરતા અત્યારે કલરમાં આવે છે, તો શું કેવું છે તમારે?
હા બરાબર છે, તમે બહુ સારી વાત કરી છે, આ વખતે પિક્ચર ની અને પિક્ચર જોવાનો તો ખુબ જ શોખ છે, અમને લોકોને અમે પિક્ચર ભી જોઈએ જે પેલા બ્લેક એન્ડ વ્હાઈટમાં હતા તે બી જોતા હતા ત્યારે અમારા ઘરે ટીવી નોતા ત્યારે અમે જોવા જતા બાર બગીચે ને બધે અવે તો બધા એ બ્લેક એન્ડ વ્હાઈટ પિક્ચરો ને હવે કલરિંગમાં બધા થવા માંડ્યા છે. જ્યારે અમે નાનપણમાં હતા ત્યારે બધા બ્લેક એન્ડ વ્હાઈટમાં હતા, અને હવે બધું જે એનું જેમ પેલું થાતું ગયું. એમ હવે કલર બધા પિક્ચરો જે જૂના પિક્ચરો છે, કલરમાં પરિવર્તન થ તા ગયા છે.
હમ હા હા મ મને પણ પિક્ચર નો શોખ છે. હું પણ ઘણા પિક્ચર જોઉ છું, એટલે પેલા તો શું છે, પિક્ચરમાં પેલા તો કામ કરવા માટે કલાકાર રેડી જ નતાતા હા કેમ કે બહુ વર્ષો પેલા ની વાત છે પણ આ શરૂઆતમાં તો આવી બધી ટેકનોલોજી કાંઈ હતી નહી એટલે ઘર ચલાવા માટે કાઈક ને કંઈક નાના મોટા કામ કરવા પડે તો એ આર લોકો ધીરે ધીરે એક્ટિંગમાં કરી એક્ટિંગ શરૂ કરી અને એવી રીતે નાટકમાંથી ગુજરાતી અને હિન્દી પિક્ચરોની કેવી રીતે પિક્ચર બનાવવાની શરૂઆત? ત્યારે તો બધું બ્લેક એન્ડ વ્હાઈટ જ હતું પછી ત્યારે તો વોઇસ રેકોર્ડિંગ ન નોતું એટલે બધા મોંઘી પિક્ચર આવતી હતી પેલા ઈશારા થી જ તે સમજવાનું એવું જ આવતું હતું પછી ધીરે ધીરે મુવી માં થોડો ફેરફાર કરીને એ લોકો અવાજ આપ્યો અવાજ એડ પછી થોડુ મ્યૂઝિક એડ કર્યુ એમાં તો આવી રીતે પિક્ચરો ની શરૂવાત થઈ તો પિક્ચર ઓગણીસો બાવન થી લગભગ હિન્દી પિક્ચર થોડા બોલતા હોય એવા બનવા માંડ્યા છે, અને મારા ખ્યાલથી સિત્તેર બોતેર પછી કઈક કલરમાં પિક્ચર આવ્યા ત્યાં સુધી તો બધા બ્લેક એન્ડ વ્હાઈટ પિક્ચર જ હતા પંદર વીસ વર્ષ ન કઈક સમયગાળો હતો તો એ બધા બ્લેક એન્ડ વાઈટ મુવી જ આવતા હતા કલર ની શરૂઆત તો પછી થઈ છે.
હા હા ના કલર પિકચર તો લગભગ તમે કયો છો એમ સિત્તેર પંચોતેર ની વચ ચેતીત થઈ છે. અને ત્યારે પેલું પિક્ચર ગુજ હિન્દીમાં કલરમાં સરસ બન્યું હતું. મારા ખ્યાલ પ્રમાણે લ ગ મોગલે આઝમ કેવું જ કઈક બન્યું હશે બહુ ખ્યાલ નથી. પણ અમે નાના હતા ત્યારે બધા એ કલર પિક્ચર જ જોયા છે, બ્લેક એન્ડ વ્હાઈટ તો રાજક કપૂર ના જ આવતા હતા. એટલે એ બહ ખાસો ખ્યાલ બહુ નથી અમને પણ તમે કીધું એમ કલર પિક્ચર અને કલાકારો જે ટીવી સિરિયલમાં આવતા હતા એ બધા પિક્ચર માં બધા આવવા માંડ્યા અને પિક્ચરો બધા એક પછી એક એક પછી એક કલર્સમાં અને અ ડ્રેસિંગ નું કોમ્બિનેશન એ બધું તું ધીરે ધીરે આવવા માંડ્યું છે, બરાબર ને
હા બરાબર એટલે કલર ની શ અ પિક્ચરોની તો ડિમાન્ડ બહુ જ વધી ગઈ હતી અને પેલા તો શું હતા ટીવી હતા બધાના ઘરે ઘરે તો ક્યાં કોઈને ટીવી હતા જેની પાસે હતા બ્લેક એન્ડ વ્હાઈટ ટીવી એ લોકો ટીવીની આગળ કલર કાચ મૂકી અને કલર પિક્ચર જોવે છે એવો આનંદ માણતા હતા. અને કલર પિક્ચર જે થઈ ગયા તા કે હલો
હા હા બોલો બોલો અવાજ હા આવે છે આવે છે
કલર પિક્ચર જયારે ચાલુ થ્યા ને ત્યારે લોકોને ખુબ જ આનંદ થ તો સ્પેશિયલ કલર જોવા માટે થઈને લોકો થિયેટર માં ને એમ આવતા હતા અને ત્યારે પછી ધીરે ધીરે એ લોકો ન ગીત ને એ બધું થોડુંક ટેકનોલો છે ને સાથે સરસ થઈ ગયું તું તો કલર મૂવી પણ બહુ સરસ થયું મુગલી આઝમ ને તો મારા ખ્યાલથી બ્લેક એન્ડ વ્હાઈટ હતું પછી જયારે કલર ચાલુ છે ને અપડેટ કર્યું ઈ છે નવ રંગ છે મુઘલે આઝમ જે એ કલરમાં કન્વર્ટ કર્યા પેલા તો બધા બ્લેક એન્ડ વ્હાઈટમાં જ હતા
હા તમે કીધું એમ ખુબ જ મજા આવતી હતી કે જે બ્લેક એન્ડ વ્હાઈટમાં જોયલું ને પછી જે કલર માં કન્વર્ટ થયું ને એ તો ખુબ જ મજા આવી અલગ જ હતો આખો આનંદ એનો કારણ કે શું થાય કે પેલા એના ઝુમર ને બધું ડાયમંડ નું હોય ને કલર્સમાં આવી જાય
હમ્મ. હમ્મ.
આખો એનો પેલો ગેટઅપ બદલાય જાય અને એનું ડ્રેસિંગ આખું અલગ થઈ જાય ઓલું બ્લેક એન્ડ વ્હાઈટમાં આખો ન ડ્રેસિંગ કોડ હોય અને પછી અને સુપર સરસ બન્યું તું એમ અંદાજ બંદાજ બધું અલગ રીત ત્યાં બની જાય આખું અનુ એમ અને પછી જે હા બોલો
અને એટલે પેલા તો કલાકારને આપડે ગોતવા જવા પડતા હતા કે કોઈ પિક્ચર કેમકે આપવાને પહેલાંના આર્ટસ મળે આપને કેમકે પેલા ના તો હું છે કોઈ પિક્ચરમાં કામ કરવા તૈયાર પણ ન થતા હતા તો અત્યારે તો શું છે કલાકારો સામેથી તમને મળી રહે છે અત્યારનું જનરેશન થોડું ચેન્જ થઈ ગયું છે. અત્યારે બધાને એક્ટિંગ નો શોખ પણ હોય છે, અને કલાકારો તમને સામેથી મળી રહે છે. અને કલાકારોના પણ વંશજુ જે લોકો છે એ લોકોને પણ પિક્ચરમાં કામ કરીને આગળ આવવું છે પોતાનું કેરિયર બનાવવું છે તો ઘણા ઘણી વાર ઘણા પિક્ચર ની સ્ટોરી પણ બ સરસ હોય છે, લોકોનો થીમ બહુ સારો હોય છે એમ ત્યાં પન જાણવાનું મળે છે, ઘણા હિસ્ટોરિકલ મુવી પણ આવે છે કે જેમાં આપણું ઇતિહાસ આખો સમાવ લેવામાં આવ્યો છે જેમકે છાવા છે પદ્માવત છે આવા બધા મુવી પણ બધા બ સરસ છે બાજીરાવ મસ્તાને છે કે જે આપડું છે, ને ઇતિહાસ છે ને દોહરાવે છે જે આપણે ખાલી બુક માં જ વાંચ્યો છે. અને બુકમાં જ પણ આવું નથી વાંચ્યું સ્ટોરી બુક માં જ રહી ગયું છે, તો ઈ હવે એ લોકો આ મુવી દ્વારા આપણને સમજાવે છે તો પણ એક બહુ સરસ વાત છે
હા બરાબર છે કે અત્યારના જનરેશન ને આ વાતની તો ખબર જ નથી હોતી કે કે આપણે ક્યાંથી કેવી રીતે આપડણે આગળ આવ્યા છીએ એટલે આપ તમે કીધું એમ કે જે પિક્ચર દ્વારા દર્શાવે છે તો અત્યારની જનરેશનને અત્યારના બાળકોને આપડી આ બધી સંસ્કૃતિ આપણો ઈતિહાસ બધો એને પિક્ચર દ્વારા જાણવા મળી જાય છે. કે. અને એને અંગ્રેજો વચ્ચેનું જે કઈ હતું એ બધું. પણ એને જાણવા મળે છે. કે આપણા બધા એ જે અ વીરો હતા. એ બધા કઈ રીતે લડતા અને કઈ એની રહેણી કેણી એના ખાનપાન, કેવી રીતે હતા એ બધું આપણા અત્યારની જનરેશન ને. અત્યારના બાળ બાળકો દ્વારા ઈ આપણને પ્રસ્તુત કરે છે. કે ભાઈ આપણેે આ રીતે રેતા હતા આપે આવી એ સંપત્તિ વાળો દેશ આખો હતો એ એવી રીતે.
હમ્મ હમ્મ હમ્મ હમ્મ. હા બરાબર છે એટલે અત્યારે શું છે બધી જ રીતના પિક્ચરો આવે છે હિસ્ટો. રિકલ આવે છે દેશભક્તિ ના આવે છે ફેમિલી ના આવે છે રોમેન્ટિક આવે છે. મળી આવે છે એટલે જે લોકોને જે રીતે. જોવું હોય જેમાં રસ હોય લોકો બધા આવી રીતના જોઈ શકે છે ફઇટિંગ એકશન મુવી પણ બહુ આવે છે તો જેને જે રીતનું જોવું હોય એ. જોઈ શકે છે, અને એ લોકોને જાણવાનું પણ મળે છે દેશભક્તિનું હોય તો આપણા દેશના જે બધા. દેશ ભક્તો જે લોકો થઈ ગયા છે શહીદ ભગતસિંહ છે તાનાજી છે. છત્રપતિ.